હા
હા, નમસ્તે બેન
હા, હ
શું કરે છે
બસ, એલ કઈ રહી, તે જીમણ જીમય ગયું છે. તો બેટા જેવા ટાઈમપાસ નહી, કે કોલ કરું બહેન ને
હા, સાચી વાત. ખુબ સુંદર વાત કીધી બેન હ, મ એ જમવાનું ખાયું છેને. આ બેઠી, જ જે મેં બેનનું થોડીક વાત કરું છે.
હા
હમ્મ
બાકીકી કઈ ગુમવાનો પ્લાન છે.
હુમ મારો તો કઈ હૈ, પ્લાન બેન અ આ બાર કઈ ઘુમો, તો મોસમ અચ્છો છેને
હમ હમ હમ
હમ મોસમ સરસ લાગે છે તો ઘુમણ જ છે પણ સ્કૂલ ટબ બાળકો સ્કૂલ ના ખુલી એજ કઈ વિચાર કરો છે
હા
મને મને તો ગમે કુમ નો ઘણો પસંદ આવે છે
અચ્છા સાચી ક તમે મને પણ છે ગુમાડું છો પણ કઈ કર બાકી કે કામ મે અર્જીિતઓ જો ટેમ નહી મલે છે જોવા નહી જોવું હોય ક કોઈ આપ ઘુમવાની ની જગા તો ખુબ સુંદર સુંદર છે ને આપણે તો હે કે નહી ગુજરાત મે દેખો દ્વારકાધીશ હૈ અમદાવાદ મે દેખો તો બડિયા બડિયા બ્રિજ વગેરા
બાત હૈ નાની કો નાની કા ચાહિએ નાની કો હ મને તો બને છે ને હરિયાળો હોય છે બારીસ વરસાદ આવે ની તો હરિયાળલી હોય ગઈ છે તો ગુમવાને મજો આવે છે ઠંડી ઠંડી હવા થાલે છે ને હે બારિશ મે સબ હર હ હરો ભરો લાગે છે ને અ સ પરિવાર સાથે મળે છે ને પરિવારો મલવારો વેવે છે ને
હમ હમ હમ
હમ તો ખુબ સુંદર લાગે છે
હા તો માણજ પણ દખો બડિયા કુંભની તે ફતે સાગર હૈ ઘનઘોર ઘાટ હ જે આપણે સિટી પ્લેસ વગેરા હૈ આપને મહાદેવજી એકલિનજી મંદ હૈ મોટો ખૂબ બરો છો સાંધા પણ અને ટુરિસ્ટ પણ બારડા ટુરિસ્ટ પણ અ આવે છે ને ગમ મજા લે વ છે હે કેને
સાચી વા
હમ ટુરિસ્ટ પણ વધારે વધારે હમ
અ તમે ગરમી જ રહવે છે કે કોઈ બાને કોઈ જોબ ઢુંઢે છે
હું છું મેં તો હાઉસ વાઇફ હું ઘર મે કામ કરું છ હ બાકી તો કઈ નથી કરવું એ પણ હમ
ને આજકાલ તો બાર ને લેડીઝ ઘણું કામ કરે છે ને
હા કરે છે એ પણ હ કઈ કરવા આપને જો જો સંસ્કૃતિ હૈ રીતિ રિવાજ વગેરા હૈ જો આપની માર્યાદા વગેરા તો એ કઈ આપણે કરી નાને કરી થોડક અટાય જાય છે કઈક ના કઈક તો એ એ બાળકોને કોણ રાખી સે એ થશે કને વિશ્વાસ
હા હા હા હા સાચી બેન મેન મોટી વાત તો બેન યા બાળકોનેને રાખવા જોઈએ
હા કે આપડી જિમ્મેદારી કે આપણે બાળ તને આપણે જિમ્મેદારી દે આજકાલ તો કને વિશ્વાસ નહી થઈ ગયો છે કે ના તો કઈ એક હ આજ ત તો દેખો ન્યુઝ મે ભી દખો ઇતને પ્રકાર પ્રકાર સબ કેસ વગેરા થઈ ગયો છે ને કે સુબ ઊંચાઈ મો પલ દેખોના ત દિમાક ખરાબ વહી જાય છે. હા જો હે જો જેમની વાજ કર એમ થાય કે હમ્મ હા. બા તો દેખો સીઝનમાં આપણે સુટિયા પડી જાય તો ઘણી એું મનમાં આઈજ ને કે હ ચલો આજ અ ખાઈ કઈ ગુમ્યા આવ આપણે પર્વત તે હરિયાઈ એ કઈ નદી એ ઝરણા વગેરે હ ખૂબસુરત બડિયા બડિયા કોઈ દખો આપણે હલ્થીઘાટી હૈ કોુંમલગઢ વગેરા હૈ તો યા ઘુમ ઘૂમ યા જતા થઇ ગઈ ને? હમ્મ સા સારું લાગે છે. કો અ ટ્રેડિશનલ મે તોખ આજકાલ તો માઉન્ટ આપુ પણ સરસ છે ઘુમવાની જગા હ બટે તો નામ દીધું છે વ નય તે છોટા કાશ્મીર એવું માઉન્ટ આબુ
હા માઉન્ટ આબુ તો ઘણ ફેમસ છેને.
હમ્મ. બાકી તમારે કામના કઈ કઈ રંગવાની જાવર છે કે નઈ હ
હા વટન મસ આવે હ ઉદયપુર મીસ કઈક કરે છે પણ આવે જાવે છે જો આવાર જવાર છેડની પડે છે ને મ તેલ બળે છે તો હમ્મ એ તો મે સોચ્યું છે કે તમે કઈ સી એ ટી વે તો ઉદેપુર કમર લઈને કઈ રેવા પહોંચે પણ કઈ કપોસી અત્રરિ સેલરી કો કે મતલબ કમરો લઈને રહી શકો અને પગાર અતરી કો ને.
તો કમરો લેને કમરો લે હા સાચી બેન કમરો લીને રવા તો પછ મોરે ખાઈ પી ધકો પછ મલે કઈ મોન કઈ બાબચત તો કોઈ વેવે કોની
સાચી
સાચી જો પછી અ બે મ ના કરી રહ્યા મૂકી રૂકી કેય- થોડો ઘણો કઈ મુું કર લે ભલી લેલો કમરો હતા કે આપણ બાળક તો સ્કૂલ જાય છે ને
હમ
હા અ બદા કઈ કરા મારે હજ મેં કોને ને
હા સચ સરારું
હમ્મ. વ આજ કરી લુગ ઘણા કામ કરે નની
હા.
હમ્મ. હ
બાકી તો તો લેડીસ હૈ જો ઘરને ભી ઘર ગુતી કામ કર ગઈ હે ના. તો બાર પણ કરીલી એમ હેન્ડલ કરી એમ, ને ઘર માં પણ હેન્ડલ કરી દે કઈ છોકરી નો, પણ પણ આપણે કઈ સમાજમાં આપણે કેવા કે એ એ ફલાની વાનગી એનથી હોય છે.
સાચી. પણ કોઈ કોઈ ની આજકાલ તો સબ કરી રહ્યા હે.
હમ્મ, બાકી તમારે કઈ વિચાર છે, તમારે અહ અહફેશન વગેરે કાઈ છ છે, તમે કાઈ સિલાઈ વગેરા કરે છે?
હું સિલાાઈ કરું છું ને. હમ્મ, સિલાઈ મેં કોઈ હા ડ્રેસિસ સાલું એ કોટન ના ને એના દુસરા કપડા હોય ને રબસા વગેરા તો એ થોડા કમ આવે પણ આવે જ્યારે કરું પા.
નથી આપણે તો દેખો હાથને ઘર ખર્ચા થઈ જાય ના. તો આપને આપની કુદરો શરીરના કઈ પણ આપણી પસંદીદા ચીજ વગે રા, આપણે પસંદીદા કપડે વગેરા લેલા જોવા કઈ કામ
સાચી બેેન, ના જેતરી બી બહાને કામ કરે ઈ આત્મનિર્ભર તો બને છે ને કે ખુદરો સિલાઈ કરે તો ખુદરો કોમ કાઢે છે. ને ખુદરા ખુદરા ખર્ચો નીકાળે છે.
સચ્ચી વાત.
હમ્મ.
ને દેખો આજકલ તો ઘરગુથી ના આવી પણ ઘરે બેસું ના પણ ના ના અચાર પાપડે રે કે કઈ શાક, સબ્જી એ કે કઈ રોટલો એ કે વણે-વણે ટિફિનમાં હમ્મ વધારી દે જો બને ઇન્કમ વગેરા તો લેડીસ ના કઈએ કે ઘર બેઠા-બેઠા કાઈ ઇન્કમ મળી જાય.
સાચી બેન.
હમ્મ. વો તો આપણે હુનર પે હે. હે કે ને? હમ્મ-હમ્મ, બાકી તો દેખો અહ આપની તો પ્રગતિ યહાં પે તો ખુબ શાનદાર હૈ, ખાનપાન પણ શાનદાર ર હૈ, હવા પાણી પન શાનદાર હૈ, પન સિટીમાં એ તો પોલ્યુશન વગેરા હૈ ના, કે પોલ્યુશન કઈ એ કે અહ આખા દિવસ પણ રોજ જ કઈ ના કઈ બીમારી થઈ જાય આપણે શરીર માં. હે કે નહી? હમ્મ. અહ કઈ એ કે એ કોલેજ અહ કઈ કે હસ્પિટલ વગેરા પણ ચાર્જ વગેરા એટલો માંગી છે, માંગ વયધું થઈ ગયો થઇ ગયો ના કે બસ પો અહ ચાર પાંચ હજાર આપન એક મતલબ અહ અહ અપોઈન્ટમેન્ટ થઈ ગયો ને આપણે, તો પાંચ હજાર નીસે બિલ નથી થઈ ગયો આપ
ના સાચી બેેન, અને મોંઘવારી ઘણી બધી ગી છે ને
હમ્મ. સાચી બેન મહેંગારત થઈ ગયો હે
સુજે આમ.
ઠીક હૈ એય બાકી
જેમન જીમ્યો?
હા જમવાનું ખાય છે, અને હવે સબ સોવાય તૈયારી કર્યા છે હું થોડી છત પે આવીઈને બેન હું વાત કરું છે પણ મારો તો છોકરોું હે ને એવું આઈને મમા ફોન મમા ફોન કરી રહ્યોય અને મારે મારે ભાભીજી હે ને લે જાય નીચે લઈ રહ્યા હે
અચ્છા હા હા હા હ કઈ નથી ઠીક હૈ બેન તમે તમારા છોકરાને સાંભાળી લો એકવાર ઠીક હૈ પછે આપણ વાત કર આવે
ન નહી નહી છોકરો તો હ તો એ હું કરું દે ઘણી કોલ હે ને લાગે
હા હા ઠીક હ તમે કરો હા હા કઈ નથી હમ